હલો કેમ છો હા હા તમારો વોઇસ ક્લિયર છે હા હું પૂછ્યું હમ તને નોવલો ગમે છે
હા મને તો બહ નાડું ગમતું હતું
વાહ મને પણ થોડા ઘણું ગમે છે
એલે હું વધુ પાણી પીવું છું
શું.
તમે નાળોમાં કેટલા પાણી પીધા હતા
અ હું તો વધુ પાણી પીવું છું.
અનેળામાં તમે આમ અનેરના ના જૂસ પીવાનું.
હા મને તો બહ ગમે છે. તમે ગમે છે કે નહી.
હમ.
હા ઉનાળામાં ઠંડી વસ્તુ ખાવાનું મજા આવે છે હે ને.
હા આ વાત તો બિલકુલ સરસ છે.
હા ખાસ કરીને અ ભોપાલમાં જવાનું મજા આવે છે એટલો ઠંડા ઠંડા હવા આવે છે.
નાલાબવ સ્વ
એ.
કેટલું જરૂરી છે.
બઉુ હલ્લી હોય છું નવલામાં એટલે અ આપણા લોકોનો પાણી પીવાનું બહ જરૂરી હોય છે ઉમનાલોમાં અને ઠંડુ ઠંડુ વસ્તુ શું ખાવાનું હમ.
તને ફરવું ગમે છે.
હા તને. તને ફ્રૂટ્સમાં કઈ ફ્રૂટ ગમે છે ઉનાવલામાં
ફૂટસમાં.
હા.
અ બને તો. કેરી ગમતોું હતો અને લીચી
મને. પણ કેરી બહ ગમે છે હું તો આખો નાવલાનું આખો નાવલામાં ક્યારે ખવાનું છું મારું ફેવટ ફૂડ છે.
અને હું નાલામાં તોમે નાની સું છે.
હા હું તો જાઉં છું મમ્મીનો સાથે અ એના બહુ પસંદ છે મને માવલામાં નાનું ગ ગામે જવાનું
હા સરસ છે. પણ જાઉં છું નાની ગં અને અ નાની પાસે દસ દિવસ સુધી મજા કરું છું.
હા તો તમે ગામમાં જવાનું મજા આવે છે ને
હમ બિલકુલ.
હા. અને ખાસ કરીને રાતેે ઠંડી હવા આવે છે ઉનાવળામાં
હ આ વાત તો બિલકુલ તમે બહુ સરસ બોલી કે રાતમાં ઠંડુ ઠંડુ હવા ચાલતા હતા અને અ એના પછી. અ છત ઉપર સોવાનું મજા અલગ છે
સાચું. અને નાવલા માટે તો વધુ પાણી પીવાનું જરૂરી છે.
હું હું.
મારું બેકગ્રાઉન્ડ વા ક્લિયર છે.
હા તમારો બેકગ્રાઉન્ડ અવાઉ થોડું થોડું આવતું હતું.
હું, હું. તમારું પણ કલિયર છે.
હું, હું.
હા, હ, શું.
હું બોલુંશ કે તમને ઉનાળામાં શું કરે.
હું તો નાવલામાં ખાસ કરીને. અ વેકેશન ન ઇંતજાર કરી રહ્યા હતા, એના પર અ સ્કૂલની વેકેશનમાં હું. ફેમિલી સાથે રમવા જાવ્યા હતા. અને તું. હલો. હું કહ્યું કે મને તો નાવલામાં ફેમિલી સાથે રમવા -રમવાનું જવાનું મજા આવે છે. એના વેકેશન ન બહુ ઇંતજાર કરી રહ્યો છું.
ફેમિલી સાથે જ. હિલ સ્ટેશન જાઉં છું. શું શું કહ્યું તું
કેતન નજાર કર હતો.
તમારું વર્ષ. તમારું વાત સાંભળી શકી નથી. ક્લિયર નથી તમારોસ. હા અફી છે.
હું બોલ્યો હતું, કે મારો બેકગ્રાઉન્ડ અવાજ બહુ ખરાબ છે.
સાચું,
હલો.
તો બાળકો
બાળક ફન કાઈપ કાઈપ ભાઈસાબ બેકાર આવાજ.